હાલો.
હેલો.
મારો વોઇસ આવે છે સરખો.
આવે છે.
બરાબર શું ચાલી રહ્યું છે હાલ.
બેઠા છું હું તો,
બરાબર.
હમ. તમે શું કરો છો?.
હું છે ને અત્યારે બસ ખાલી થોડું બેઠો હતો શાંતિથી તો મને વિચાર આવતો હતો, કે હું અત્યારે શહેરમાં રહું છું તો મને પ્રશ્ન એ છે કે, શું શહેરનું જીવન ખરેખર એટલું સરળ અને સુખી છે?. કેમ કે હું જ્યાં રહું છું ત્યાં, એમ ઘણી બધી એવી સારી બાબતો છે શહેરમાં કે, જેમાં અમુક સારી સુવિધાઓ મને મળી રહી છે. પણ એ સામે અમુક બાબતોનો સામનો પણ કરવો પડે છે.
હા શહેરમાં રહેવાથી સુવિધા તો ખુબ સારી મળે છે. પણ એના સામને આ આપણને થોડીક તકલીફ બી પડે છે.
હા સાચી વાત છે કે. ગામડું અને શહેર એમ પોતપતાની અલગ અલગ વિશેષતાઓ અને અમુક અલગ જ એમના નુકશાનૈ પણ છે હવે આપણેે જોઈએ કે શહેર એટલે શું છે તો શહેર એ એક એવી જગ્યા છે, જ્યાં મોટી વસ્તી રહે છે. અને જ્યાં વેપાર, ઉદ્યોગો, શિક્ષણ અને આરોગ્ય અને પરિવહન ની સારી સુવિધાઓ ઉપલબ્ધ હોય. છે.
હા પરિવહન માટે શહેરમાં બસ હોય, ટ્રેન હોય. ઘણી જગ્યા તો વિમાન મથક પણ હોય છે. અને શિક્ષણ માટે તો સારી સારી સ્કૂલ હોય સારી કોલેજો હોય.
અને ઉદ્યોગો માટે તો ખુબ સારી તકો મળી રહી છે સરકાર આપણને મદદ પણ કરે છે, સબસીડી આપીને.
સાચી વાત છે જેવી રીતે તમે હમણાં જણાવ્યું કે. શહેરમાં ખુબ સારી એવી સુવિધાઓ છે કે શિક્ષણને લગતી છે ઉદ્યોગો છે. આરોગ્ય છે કે પરિવહનની સુવિધાઓ છે જેના કારણે એક હિસાબે જે માણસ છે એનું જીવન થોડું સરળ અને સુખીમય બની શકે છે હવે જોઈએ તો એક હિસાબે અ જોઈએ તો સવાર ની વાત કરીએ તો શહેરની સવાર કેવી હોય છે કે શહેરમાં સવારમાં પક્ષીઓના કલરવ કલરવ નહી પણ વાહનો ના હોરન પછી બસો, ટ્રેનો અને લોકોને દોડાધામ થી શરૂ થાય છે હવે દરેક વ્યક્તિને ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય છે. ક્યારેક એવું લાગે છે કે શહેર ક્યારેક ઊ ઊંઘતું જ નથી.
હા બધાને પોતપ પોતાના કામ પર જવાની સ્કૂલ પર સ્કૂલે જવાની બધી ઉતાવળો છે.
હા એ સાચી વાત છે કે શહેર ક્યારે ઊઘતું જ નથી મેં જેમ હમણાં કીધું કે. અહિયાં હું જ્યાં રહું છું ત્યાં આગાળી શહેરમાં અ જોવું તો લોકો બાર એક વાગે. સુધી પણ અમ એમ શહેરમાં ફરતા હોય છે કે કશેક ચા પીતા હોય છે કે પછી કઈક ને કંઈક એમનું કામકાજ ચાલુ જ હોય છે.
ખરેખર છે આ શહેરના માણસોનું જીવન ગામડાના માણસોનું જીવન કરતા ખુબ અલગ હોય છે. ગામડાના માણસો વેલા ઉઘી જશે અને વેલા ઉઠી જશે. જયારે શહેરના લોકો મોડા ઊંઘે છે અને મોડા ઉઠે છે.
હા એકદમ સાચી વાત છે કે હવે. શહેરની ક આગવી વિશેષતા છે અને ગામડાની વિશેષતા છે હવે શહેરની વિશેષતાઓ જોઈએ તો કે મોટી ઈમારતો હોય છે પછી મોલ અને બજારો હોય છે. મેટ્રો બસ અને રેલવે જેવી સુવિધા હોય છે હોસ્પિટલો હોય છે. કોલેજો યુનિવર્સિટીઓ ઉદ્યોગો અને ઓફિસ હોય છે. પછી પાર્ક અને મનોરંજન ના સ્થળો હોય છે આ બધી સુવિધાઓ શહેરને આધુનિક બનાવે છે.
ખરેખર છે. એ વાત તો તમારી બિલકુલ સાચી છે કે મનોરંજન ની વસ્તુઓ મળી રહી છે જેનાથી લોકોને આનંદ આવે છે.
હા એજ સાચી વાત છે કે શિક્ષણ જોઈએ તો દેશની ઘણી જાણીતી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટી શહેરોમાં આવેલી છે. હવે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ભણવાની તક મળે છે શહેરોમાં હ પુસ્તકલય સંશોધન કેન્દ્રો અને તાલીમ સંસ્થાઓ પણ શહેરમાં વધુ જોવા મળે છે. હવે એ બધું અ શિક્ષણ છે પછી રોજગાર છે એ મેળવો હોય તો માણસે ગામડા છોડી ને શહેરે આવવું જ પડે છે.
હા આવું જ પડશે. જીવનમાં આગળ વધવા માટે ગામડું છોડીને શહેરમાં આવવું જરૂરી છે. અને ઘણા લોકો એ કરે પણ છે. જેનાથી એ લોકો જીવનમાં આગળ વધી શકે, બધું શહેરમાં આવીને શિક્ષણ મેળવે પછી કોઈ યુધ્યોગમાં જોડાય અને એમના જીવનમાં આગળ વધે છે.
એકદમ સાચી વાત છે કે અહીં નોકરીની ઘણી તકો હોય છે. હવે જેમ કે આપડ જોઈએ તો આઈટી છે બેંકિંગ કોષ પછી હોસ્પિટલ છે, ઉદ્યોગો છે, શિક્ષણ છે, વેપાર અને સેવા ક્ષેત્ર માં લાખો લોકો કામ કરે છે.
હા કરે છે.
અને બીજું જોઈએ તો અહિયાં એક ટેકનોલોજી પણ એવી સારી હોય છે કે શહેરમાં ડિજીિટલ સેવાઓ વધુ ઉપયોગ થાય છે. અને ઓનલાઈન ખરીદી ડિજિટલ પેમેન્ટ સ્માર્ટ ટ્રા ટ્રાફિક અને આધુનિક સંચાર જીવનને સરળ બનાવે છે. એક અમુક શહેરના એ ફાયદા છે.
અને શહેરમાં ઓનલાઈન ડિલિવરી ઘરે બેઠા મળી શકે છે. ખાવાનું પણ ઘરે બેઠા મળી શકે છે. જીવન જીવવાત થી બધી જ વસ્તુ ઘરે બેઠા મંગાવી શકે છે શહેરના માણસો. અને એ પણ એમને ઓછા સમયમાં એમના ઘરે મળી જાય છે.
એકદમ સાચી વાત છે કે શરીરના ફાયદાઓ ઘણા છે, જેવી રીતે આપણેે વાત કરી કે સારું શિક્ષણ વ્યવસ્થા છે પછી અ આરોગ્ય સેવાઓ છે, રોજગારીની વધુ તકો છે, આધુનિક સુવિધાઓ છે સંસ્કૃતિ અને વ્યવસાયિક વિકાસ છે. હવે એવી જ રીતે ઘણી સમસ્યાઓ પણ છે કે જોઈએ તો શહેરમાં દરેક સિક્કાની બે બાજુ હોય છે એ બાબત અહિયાયા પણ લાગુ પડે છે કે શહેરમાં કેટલીક ગંભીર સમસ્યાઓ છે. જેવી રીતે જોઈએ તો ટ્રાફિક જામ પછી હવાનું પ્રદુષણ અવાજનું પ્રદૂષણ, વધતી વસ્તી, મોંઘવારી, સમય નો અભાવ, તણાભર્યું જીવન એનો એ પણ શહેરમાં જોવા મળે છે.
હા ગામડામાં રહેવાથી શુદ્ધ હવાને એ બધું મળે છે જે શહેરમાં મળતું નથી. ને ગામડામાં જીવન લોકો શાંતિ પૂર્વક જ છે અને શહેરના લોકો બાઘા બાગીમાં જીવે છે.
હ જેમ તમેક કીધું કે લોકો શહેરના લોકો ભાગાભાગીથી જીવે છે. હવે શહેરના લોકો પાસે પૈસા હોઈ શકે છે પરંતુ ઘણી વખત સમય ઓછો હોય છે. લાખો મતલબ જોઈએ તો ઘણા લોકો પોતાના પરિવાર સાથે પૂરતો સમય પસાર કરી શકતા નથી. કેટલા એ પોતાના કામમાં વ્યસ્ત હોય છે અને શહેરનું જીવન જેવું છે કે જ્યાં દોડાધામ અને વધુ હોય છે.
બિલકુલ સાચી વાત છે તમારી. જો શહેરમાં દોડાધામ પણ નહી કરીએ તો આપણે જીવનમાં પાછળ રહીએ. અને આપણને જે સુવિધા જોઈ છે જે આપણને જીવન આપણે વિચાર્યું છે, જીવવાનું એ આપણે બરાબર જીવી ના શકીએ જો આપણે પૂરતી મહેનત ના કરીએ અને દોડાધામ ના કરીએ તો
ખરું છે એક તો એ વાત તો સાચી જ છે હવે બીજું જોઈએ તો એમ તો એ બધું તો જોઈએ કે માણસો માટે છે કે એમનું જીવન પર અસર થઈ રહી છે પછી એમની સાથે સાથે જોઈ તો એ જોઈએ તો બીજું શું જોઈએ કે હરિયાળી ઓછી થઈ રહી છે જે ગા જંગલો છે કે પછી ગામડું છે ત્યાં આગાડી ઝાડો વૃક્ષો અને પર્યાવરણ એવું સારું સંતુલન જોવા મળશે પણ શહેરો છે ત્યાં મોસ્ટ ઓફલી જોઈએ તો બધા જ વૃક્ષો છે એ કાપી નાખવામાં આવ્યા છે અથવા હશે તો બઉ ખુબ જ ઓછ ઓછી એની ગણતરી હશે
સાચી વાત છે તમારે શહેરમાં મોટી મોટી ઈમારતો બનાવવા માટે નવાો ઉદ્યોગ માટે સરકારે કોઈ કામ માટે ઘણા બધા વૃક્ષો કાપ આપી નાખવામાં આવે છે જેથી શહેરની હરિયાળી ખુબ જ ઓછી થઈ જાય છે અને ત્યાં પ્રદુષણનું પ્રમાણ વધી જાય છે જારે ગામડામાં તો ઘણા જ બધા વધારે વૃક્ષો હોય છે ચારે બાજુ હરિયાળી હોય છે જેથી ત્યાંના માણસોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે
એકદમ સાચી વાત છે હવે શહેર આપણને અમુક બાબતો પણ શીખવાય છે સાથે સાથે જ કે જેમ કે સમય ન મહત્વ છે કે હવે શહેરમાં રહેવું એટલે એક સ્પર્ધા આપણને શીખવે છે કે સ્પર્ધા કરવી અને નવી ટેકનોલોજી અપનાવવી મહેનત આત્મનિર્ભર બનવું એ પણ આપણે શહેર શીખવતું હોય છે હવે વિચારવા જેવી વાત છે જો શહેર એક દિવસ માટે વીજળી બંધ થઈ જાય તો શું થશે હવે ટ્રાફિક સિગ્નલ બંધ થશે લિફ્ટ બંધ થઈ જશે ઇન્ટરનેટ બંધ થઈ જશે બેંકિંગ અને ઓફિસ નું કામ અટકી જ શકે આ બાબત આ બતાવે છે કે શહેરનું જીવન ટેકનોલોજી પર કેટલું નિર્ભર છે
સાચી વાત છે તમારી શહેરમાં દરેક કામ કરવા માટે વિજલન્સ જરૂર પડે જ છે વીજળી વીજળીથી શહેર ચાલે છે વીજળી રોકવા જાય તો લોકોનું ઘણું બધું કામ રોકવા જ કારણ કે બધી મશીનો એને વીજળી પર આધારિત હોય છે
સાચી વાત છે કે ટેકનોલોજીની અને જોઈએ તો મશીનો પર વધારે શહેરોનું કામકાજ થતા હોય છે જે જેમ કે એક વસ્તુથી એમ ઘટી જાય એમના માટે તો ખુબ મોટી સમસ્યા એમને સામનો કર કરો પડતો હોય છે હવે આપડે એવી રીતે જોઈ કે શહેર અને ગામ છે તો એમને સરખાવીએ તો શહેર અને ગામ બંને એકબીજા ના પૂરક છે હવે જોઈએ તો ગામ શહેરને અન્ન આપે છે શહેર ગામને શિક્ષણ ટેકનોલોજી અને બજાર આપે છે એક વગર બીજું અધૂરું છે જેમ કહી શકાય
બિલકુલ સાચી વાત છે તમારી શહેર અને ગામડું એકબીજા સા થે જોડાયેલા છે જે ચાલ્યા જ કરશે
હા, એ એવું જ કે એક. સુંદર વાત છે. કે શહેર આપણને સપના જોવાની તક આપે છે. પરંતુ તે સપના.... પૂરા કરવામાં મહેનત પણ એટલી જ માંગે છે. અથવા કે, જોઈએ. તો શહેરની ઓળખ તેની ઊંચી ઈમારતો નથી. પરંતુ, ત્યાં રહેતા લોકોનો સંસ્કાર અને જવાબદારીથી પણ બને છે.
સાચી વાત છે, તમારી. જવાબદારી તો લેવી જ પડે. શહેરમાં રહેવા માટે તો ખુબ મોટી જવાબદારી લેવી પડે. અને પોતાના સપના પાછળ ખુબ વધારે મહેનત કરી, અને આગળ વધો વધવું પડે છે.
સાચી વાત છે. હવે છેલ્લે તો હું એટલું જ કહીશ. કે, રહે પરંતુ, સાચો વિકાસ ત્યારે જ કહેવાય. જ્યારે વિકાસ સાથે સ્વચ્છતા, હરિયાળી માનવ. તા અને જીવનની ગુણવત્તા પણ વધે. જે શહેરની અમુક બાબતો ધ્યાન રાખવા જેવી છે.
બિલકુલ સાચી વાત છે, તમારી સ્વચ્છતા અને સુંદરતા બંને તો જોઈએ જ.
બરાબર.
હમ
ખુબ સરસ આજે તમારા જોડે વાત કરીને ખુબ મજા આવી.
ખૂબ ખૂબ આભાર તમારો.
બરાબર ધન્યવાદ! સારું કોઈક નવા વિચાર સાથે ફરી મળીશું.
હા મળીશું.
હા, સારું ચાલો.
હા